હા.
હલો જય શ્રી કૃષ્ણભાઈ કેમ છો તમે?
હા બધા મજામાં, હું તમને આજે ડિજિટલ પેમેન્ટ વિશે થોડું કહેવા માંગુ છું. અને અમારા અહીં ડિજિટલ પેમેન્ટ નું ચલન ખુબ જ વધી ગયું છે અને જેના કારણે. હું બધી જગ્યા હવે ડિજિટલ પેમેન્ટ જ વાપરું છું અને હું પણ જયારે પણ જેમ કે મને કાલે ભીમ માંથી મે સો રૂપિયા ગૂગલ પે કર્યા મને વીસ રૂપિયા કેશબક મયલુ અને એના કારણે મારે ખાલી એસી રૂપિયા ખર્ચવા પડ્યા અને ઘણા બધા કેશબેક મળે છે જેમ કે. એ પેલા એ પે ટી એમ વાળા ને એક એક મેં પેલું પોડકાસ્ટ જોયલો તેમાં એક એક સીએ હતા અને તે કેય કે હું કેશબેક થી ઘણા બધા જેમ કે એમેઝોન પર શોપિંગ કર્યું તો મને ઘણા બધા કેશબેક મળ્યા એટલે અધી વસ્તુ ફ્રી માં થઇ ગયેલી હતી અને જેના લીધે એવા બધા ઇસ્તેમાલ કરવા જોઈએ એટલે કેશબેક આપણને ઘણા મળે છે મને ખુબ જ ફાયદો થાય છે. અને જયારે પણ મોટી રકમ આપડે મંગાવીએ કઈ પણ શોપિંગ કરીએ. તો તે અડધી રકમ ને એવી થઈ જાય છે એટલે જેના કારણે ખુબ જ સારું લાગે છે
હા ભાઈ તમારી વાત સાચી છે કે તમે જે કીધું ડિજિટલ પેમેન્ટ એ તો આજકાલના બધા આધુનિક યોગ કે પછી આજકાલના યુવા લોકો કે પછી આજકાલ તમામ બિઝનેસમેનો. એ ખુબ સારી રીતે યુઝ કરે છે ને ખૂબ મજાથી યુઝ કરે છે. કારણ કે ઓનલાઈન પેમેન્ટના લીધે આપણે સમય બચી ગયો છે ખર્ચ બચી ગયો છે. કારણ કે તમે જાણો છો કે પહેલાના જમાનામાં પહેલા તો આપડે રોકડથી વ્યવહાર કરતા હતા અને રોકડના લેવડ દેવડ માટે આપડે મુસાફરી કરવા પડતું હતું પરંતુ હવે તે પણ અટકી ગયું છે કારણ કે આપડે જો ડિજટલ પેમેન્ટની આપડામાં સુવિધી હોય ને સામે વ્યક્તિ માં પણ સુવિધા હોય તો પછી આપડે આપડા અકાઉન્ટ મા કે સાના અકાઉન્ટમાં ડાયરેક પૈસા નાખી શકીએ છે તે મિનિમમ એક મિનિટ કે પછી પચાસ સેકન્ડ પણ નહીં લાગે એટલે કે આપડે તરત જ એમાં નાખી શકીયે છે એટલે આના લીધે ઘણા બધા લોકોનો સમય બચી ગયો છે ખર્ચ બચી ગયો છે એટલે મારે તો એજ કેવું છે કે ઘણા બધા લોકો ઓનલાઈન પેમેન્ટ કરવાથી ધરે છે લોકો કરવું જોએ નહી કારણ કે ઓનલાન પેમેન્ટ જે સુવિધા છે તે આજકાલના આધુિક માટે ખુબ સારી બની ગઈ છે તો તમે આ યુઝ કરો તો તમારે આખી જિંદગીમાં બધુ સરળતા પણ આવશે અને તમારા ખર્ચો પણ બચી જશે એમ કેમ કે ઘણા બધા લોકો ડરે છે કે આવું કોઈ એટલે કે કોઈના ખાતામાં પૈસા ગિયા ને અટકી ગયા વચ્ચે એવું લોકો બધું વિચારે છે એટલે ઓનલાઈન પેમેન્ટ વિશે એ લોકોને ખબર નથી પડતી એમ એટલે કે આપડા શહેર આપડા દેશ કે પછી આપડા શહેરમાં અમુક એવા ગામડાઓ છે કે શહેરોમાં કે આજે ઓનલાઈન પેમેન્ટ સુવિધા છે તે ઘણી બધી તે વિકસેલી નથી એટલે કે તેને વિકસાવું ખુબ જરૂરી છે બાકી અમારા ગામના અને અમારા જે અમારા ઘરના બધા ખર્ચા જેમ કે લાઈટ બિલ છે ગેસ બિલ છે કે પછી તમામ પ્રકારના બધા અન્ય બધા ખર્ચા હોય છે તેમા મોસ્ટલી એમ તો ઓનલાઈન જ કરી દઉ છું કારણ કે મારા ઘરના લોકોને પણ ખૂબ સારી રીતે મે ડિજિટલ પેમેન્ટ એટલે કેવી રીતે કરવું જોઈએ કે કરવું જોઈએ અને કેવી રીતે ની કરવું જોઈએ તે પણ મે એ લોકો ને બરાબર શીખાય્યું છે કારણ કે આપડે જો ડિજિટલ પેમેન્ટ સરખી રીતે કરશું તો આપણને ઘણો બધો પ્રકારનો ફાયદો થવાનો છે એટલે મેં મારા જે ઘરના બધા જે માતા પિતા છે તેમને પણ સમજાવ્યું છે તે તમે કોઈ પણ પ્રકારનો બધા ખર્ચો કરવા માંગો છો એમ કે તમે કઈ વધારે ભી ખર્ચો તો તમે આવો ઓનલાઈન પેમેન્ટ કરશો તો તને થોડું ઘણું કેશબેક પણ મળશે એમ એટલે ઓનલાઈન પેમેન્ટ કરી દેવું હોય આપડે એજ ધ્યાન રાખવું જોઈએ કે યોગ્ય આપડે બેંકાઉન્ટ નંબર પછી ફોન નંબર બ ડાયલ કરવો જોઈએ અને પછી બે વાર ચકાસણી કર જોઈએ અને પછી આપડે એમાં ટ્રાન્સફર કરવું જોઈએ એટલે મારે તો એજ કેવું છે એટલે ઘણા બધા લોકો એવું વિચારે છે કે ઓનલાઈન પેમેન્ટ કરવાથી મારા પૈસા ચોરાઈ જશે એટલે કે એમ કોઈના બીજામાં ખતામાં જઈ જશે એવું બધું એ લોકોને મનમાં આવે છે બાકી તમારે શું કેવું છે આ બાબતે
હા તમારી વાત સાચી છે કે ઓનલાઈન પેમેન્ટમાં ઘણા બધા ગરબડ પણ થાય છે અને હું અને મારા બાજુવાળા માં એક વાર તેઓએ એકવાર ઓ ટી પી માંગ્યા હતા અને એના પાંચ હજાર કમા ગયા હતા અને તેઓ મજૂરી જ કરે છે કે મજૂરી કરી ખાય છે અને, તેના તે તેઓને જે પણ આટલા મહિનાની. કે તેઓત્યારે રોજ પણ તેઓ જ હતો કે બહો રૂપિયા રોજ ને એવો હતો તેના લીધે એ લોકોને. એક મહિના આખી સેલેરી ને એવી ગઈ આગળ જે બેંક એકાઉન્ટમાં તેઓ જમા કર્યા હતા. સારું કેલ ભાઈ વધારે પૈસા હતા પણ તેવ એવું કરે છે પણ એવું ના કરવા દઈએ કે કોઈ પણ નાના માણસ ની રકમ ને એવું. ન લેવું જોઈએ અનેને જેના કારણે આપણે ખુબ જ સાવચેતી રાખવા જોઈએ ઓનલાઈન પેમેન્ટ એ ખુબ જ સારું છે કેમ કે હમણાં બધામ ખુબ જ સારી રીતના વાપરેે છે હમણાં એવી ગડબડ થતી નથી અને આપ અ ટીવી માં પણ એવા સમાચાર આવે છે કોઈને ઓ ટી પી આપવાો નહી, કોઈને પિન બતાવવા નહી, અને એ ખુબ જ જરૂરી છે હમણાંને યુગમાં જેમ કે હમણાં ખુબ જ સ્માર્ટ લોકો હોય છે અને જેના લીધે આપણને કોઈ પણ ફોટો મકલે લિંક મુક અને તેના પછી બી પૈસા કાઢ શકે છે એમ નહી એટલે આપણે અજાના લિંક પર કે આપણે ક્લિક કરવું જોઈએ નહી, અને જેના લીધે આપણને સારી એવી સુવિધા મળી છે. હું પણ મારા એક ગ્રોસરી સ્ટોર છે અને ત્યાં હા બજાર વિસ્તારમાં છે એટલે પબ્લિકનું પ્રમાણ ખુબ જ વધુ હોય છે અને જેના કારણે હું તો અમે કેશ લેવામાં ખુબ જ મને પેલા મગજમારી પતી હતી કે કેશ ગણવાના મૂકવાનો. તો હવે ઓનલાઈન સુવિધા મેં આપી દીધી છે જેના કારણે હું ત્યાં ખુબ જ સારું એવું પેમેન્ટ મળી જાય છે હું એક જગ્યા ગયા હતા, ત્યાં ગામડામાં જ હતોું કે ત્યાં તેઓ અને તેઓ વેચતા હતા કઈ આ ઈલિગલ ન પણ કરતાતા પણ તેઓ એ પણ પેડીએમ રાખ્યું મને નવાઈ લાગી કે તેઓ એવું બધું પણ કરે ગ છે એના લીધે. અ મને એ પણ લાગ્યું કેવે બધે બધે ફેલી રહ્યું છે એટલે ગામડામાં ધીરે ધીરે ફેલી રહ્યું છે. અને જેના કારણે પેટીએમ કરવામાં ખુબ જ મજા આવે છે કે ગૂગલ પે કે અન્ય પે ખુબ જ સારું છે.
હા ભાઈ તમારી વાત સાચી છે એટલે કે ગામડાઓમાં અમુક તમે જે કી તો વાત બરાબર છે એટલે કે અમારા ગામડામાં અમુક લોકો મા તો તમારી દરે છે. એ દરવું જોઈએ નહી કારણ કે ઓનલાઈન પેમેન્ટ આજકાલ આધુનિક ખુબ સારું છે અને બધા લોકોને ખુબ સરળ બની ગયું છે, કારણ કે ઓનલાઈન પેમેન્ટ સુવિધા જયારે આવેલી હતી ત્યારે ઘણા બધા લોકોને એવું હતું મનમાં કે આ સારી નથી ને એવું બધું કરે છે. પરંતુ આપણા દેશમાં એ ઘણી બધી એપ છે. તે બધી બિન ટ્રસ્ટવાળ એપ આપણે એ યુઝ કરું છું કારણ કે જે ગૂગલ પે છે પેટીએમ છે પછી નેટ બેન્કિંગ. એ બધ એપ યુઝ કરવું જોઈએ, કારણ કે આ બધી એપ્ર છે અને ઘણા બધા લોકો યુઝ કરે છે. અને મારા ઘરમાં પણ ફોન પે છે ગૂગલ પે છે એજ ચાલે છે એમ એટલે એ સારું છે એમ. એટલે કે ઓનલાઈન પેમેન્ટ સુવિધા આપણે એ માટે સારું છે પરંતુ તમે જાણો છો કે ઓનલાઈન પેમેન્ટ આપણે જો કરીએ. અને આપણા જે ફોનમાં ઘણા બધા પ્રકારના ફ્રોડ મેસેજસ, એવું બધું આવે છે એટલે કે તમે જાણો છ કે ઘણી બધી જગ્યાએ સાયબર ક્રાઈમ થઈ જાય છે, એટલે મારા ગામડામાંને એક કિસ્સો થયેલો કે ભાઈ. અમારા ગામમાં એક વ્યક્તિ રહેતો હતો અને ખુબ સારી રીતે ઓનલાનને સુવિધા કે પછી બધું ખુબ સારી રીતે કરતો હતો. પરંતુ એમના એક દિવસ એવો મેસેજ આવ્યો કે ભાઈ તમારા, તમને એક એટલે કે મીન્સ કે એક લાખની જેવી ઓટરી લાગી છે તો તમે આ ફોર્મ ફિલઅપ કરશો. એવો મેસેજ આવડો સાદો મેસેજ માં. અને પછી એને બધું ફોર્મ ફિલઅપ કર્યું ઓપી બધું શેર કરી દીધું બાકી બેંકની ડિટેલ શેર કરી દી પ એમના જે ફોડ મેસેજ કર એને બધું પહોચી ગયું અને પ તરત એના પાંચ જ મિનિટમાં એના ખાતામાં જેટલા પણ પૈસા હતા તે બધા જ ઉપડી દેાય કસલો કે્ય એટલે કે આવા બધા પ્રકારના ફ્રોડ મેસેજીસ કે ભછી ફ્રોડ કોલ કે પછી ફ્રોડ એપ ત્યાંથી આપણે દૂર રહેવું જોઈએ કારણ કે આવી ઘણી બધી પ્રકારને બધ ફ્રોડ હેકર્સ પ્રકારને મોકલ્યા છે. ને ઘણા બધા લોકોને લાલચમાં આવી જાય ને આવું બધું લોકો કરી બેસે છે. એટલે આવું બધું નહી કરવું જોઈએને આપડે ફોન મેસેજ આવે તો આપડે યોગ્ય રીતે એને નકારવું જ જોઈએ એને આવું બધું ફ્રોડ મન એટલે ઓપન કરવું જ જોઈએ નહી એટલે કે આપણે ધ્યાન રાખવું છેએ કારણ કે જે આપડો જે ઓનલાઈન પેમેન્ટ કરી વખત આપ પીન નંબર આપણે જે રાખીએ સિક્યુરિટી વારે તે આપણે પોતાને જ યાદ રાખવું જોઈએ અને કોઈને પણ શેર નહી કરવું જોઈએ અને આપણે જયારે પણ આપણે ઓનલાઈન પેમેન્ટ એ કે ઓનલાઈન પેમેન્ટ જ્યારેારે પણ હોટટેલ્સ કે પછી દુકાનોમાં કે પછી કશ પણ કોઈ વસ્તુ ખરીદવા ગઈ હોય ત્યારે આપણે ઓનલાઈન પેમેન્ટ કરીએ તો પછી આજુબાજુ લોકો જે ઉભી રહી છે ત્યાં લોકોને બને પીન ની સેલ કરવું જોઈએ કારણ કે ઘણા બધા લોકો બધી જોઈ પણ લઈ અને બધા લોકોને નજરસ્તી હારે નહીં હોય એટલે આપડે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કારણ કે આવું બધું પ્રકારના આપણે જે ફોર મેસીજ થઈ જાય છે. એટલે આપણેે ખુબ ધ્યાન રાખવું જોઈએ અને જે પીન આપણને મળે છે તે કોઈને શેર નહી કરવો જોઈએ એટલે ભલે આપડે જેવું ઘર વાળાનેને કએ છે. પરંતુ આજકાલના જેમ બીજા લોકોને શેર નહી કરવું જોઈએ કારણ કે ઘણા બધા લોકો પોતાની નજર જેને પોતાનું મન સરખું ન હોય અને ઘણા બધા લોકો આવું બધું કરી બેસે છે. એટલે ઓનલાઈન પેમેન્ટ કર કરી એ ધ્યાન રાખવું જોઈ અને બીજું છે ઇન્ટરનેટ કારણ કે તમે પણ જાણો છો કે મોબાઈલ પેમેન્ટ કરતી વખતે આપ ઇન્ટરનેટ હોય તો પછી આપ ઓનલાઈન પેમેન્ટ કરી જ નહી શકીએ એટલે આપણે વધારે ધ્યાન આપવું જોઈએ કે આપણે જે ઓનલાઈન પેમેન્ટ કરીએ તો પછી આપણે ઓનલાઈન આપણા આજે ફોનમાં ઇન્ટરનેટ હોવું ખૂબ જરૂરી છે એટલે ઇન્ટરનેટ ની હશે તો પછી આપણે ટ્રાન્ઝેક્શન ફેલ જશે અને પૈસા પણ બેંકમાંની કપાઈ જશે ને ત્યાં પ સેની પણ સય ચટકી જશે એવું પણ થઈ જાય છે એટલે કે ટ્રાન્ઝેક્શન ફેલ જવાની શક્યતા ખૂબ વધી જાય છે. એટલે આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણા ફોનમાં સારું ઇન્ટરનેટ હોવ જોઈએ પછી આપણે ઓનલાઈન પેમેન્ટની સુવિધા એનો ઉપયોગ કરવો જોઈએ. હું તમારી સાથે કોઈ આવું પ્રકારનો બનાવ બન્યો જયારે તમે એટલે કે કશે ફરવા ગેયલા ને ત્યારે તમારી પાસે ઓ ઓનલાઇન પેમેન્ટ જ હોય ને રોકડ ની હોય તો પછી તમારે ઇન્ટરનેટના લીધે કંઈ વધારે સમયનો બગાડ થયલો ભાઈ
હા એવું થયેલું હતું પણ મારા ફ્રેન્ડ પાહે કેશ હતા એટલે હું ત્યારે ફરવા ગયા હતા અને ત્યારે અચાનક ઘેરે આવી ગયા હતા અને હ હું પણ એમ જ ગીયા કલ્લો હતો કે મારા પર ઓનલાઈન પેમેન્ટ છે એટલે અઢે લગી તો ચાલ્યો ઓનલાઈન પેમેન્ટ કે જ્યાં પેટ્રોલપંપ એવું તા પણ પછી પછી કે મા બાને હતા એટલે એ લોકો એ જ કાઢે પછ મેં તે ઘેરે આવીને પે ટી એમ કરવા પડયું એટલે એને કારણે આપન ને કેશ રાખવું પડે છે કે એ લોક પાહે ન રેય તો પણ આપણે એ આપડે પે કરી શકીએ એટલે થોડું ઘણું કેશ પણ નાખવું જોઈએ મને કેશ માં બંદલ મને ખુબ જ ગમે છે. એટલે હું તો વિચારું કે મને બંડલ એટલે મને પર્સનલ બહુ ગમે છે એમ કેવું રાખવાનું એવું જ પણ કે તેનાથી ખુબ જ સારું લાગે છે અને એવું તો તમારે પણ રાખવું જો અને તે ખુબ સારું લાગે કે આપણા માં આટલા પૈસા છે અને એ ખુબ જરૂરી છે કે આપણે એ એવું રાખવા જોઈએ ઓનલાઈન પેમેન્ટની સુવિધા એ ખુબ જ સારી છે. અમણાં આપણા સમય બચી જાય. આપણે ગૂગલ પે કરીએ, ફોન પે કરીએ અને જેના લીધે આપન ને ખુબ સારી એવી સુવિધાઓ મલે અને કે તેના લીધે આપણને મોટો ખર્ચ કરવો પડે નઈ અને જેના કારણે આપણને સારી એવી સુવિધા મલી રેય સે કે આપડણે પેટ્રોલ ખર્ચ કરવો પડતો નથી અને જેના કારણે આપન ને ખુબ સારી એવી સુવિધા મળે છે, કે અમણા આપણે ઝોમેટોને એવું જોયું અને જેના લીધે આપણને... અ અ આપણે આ બહાર જવું પડટુ નીને, આપણે કોઈ પણ કામ હોય. કે ત્યારે આપણે, અ અં આપણે પાહે બાઈક નીને એત અ રેય રેપિડોને એવ પણ ઓનલાઈન બુકિંગ થેય જાય સે અને ડિસ્કાઉન્ટ પણ આપે છે. ઓનલાઈન પેમેન્ટ ને એવા કરે તો. અને હું જયારે પણ સુરત જાઉં છું, ત્યારે રેપિડો જ બુક કરું છું. જેયના લીધે હમ્મ. ખુબ સારું લાગે છે, કે તેઓ ડિસ્કાઉન્ટ મળે સે મ. અને અમે તો એવું કરીએ કે, કે તે ખુબ જ સ સારુ લાગે સે અને જેના લીધે આપણને ઓનલાઈન પેમેન્ટ વાપરવું જોઈએ. અને ઓનલાઈન પેમેન્ટના લીધે ઘણા બધા ફાયદાઓ પણ થાય છે અને તે ખુબ જરૂરી સે. કે આપણે ઓનલાઈન પેમેન્ટ કરસુ, તો જ આપણને ખુબ સારુ લાગસ, સમયની બચત થશે. ચાલો આપણે આજ રીતના આગળ પણ વાત કરીશું, ઓનલાઈન પેમેન્ટ વિશે કે કોઈ પણ. વસ્તુ આવે ઓનલાઈન વસ્તુ તો વાત કરસું.
હા ભાઈ સારુ તમે જે પણ મને માહિતી આપી, તે મારા માટે ઉબ સારુ છે અને સારુ મળે પાછા નયી નયી બધ ટેકનોલો સદેશ માને તેન હારુ વાતચીત કરીશું.
હા